હલો હા બોલો જય મહારાજ
જય મહારાજ આવ્યો અવાજ?
હા આવ્યો-આવ્યો
હા
બોલો હા
શું કરો છો તમે?
હમ અત્યારે ઘરે રવિવાર ને એટલે સન્ડે હમ જોબની રજા આજે
બરાબર
હ
હું તમને હું તમને એમ પૂછવા માંગતી હતી કે મારા હસબન્ડે ને ક્રિકેટ નો બઉ શોખ છે.
બરાબર હ-હા
તો શું એને ક્રિકેટમાં આગળ મૂકવો જોઈએ?
આ એને જો એને સારું રમવું એવું જસ્ટ કરતો હોય સ્કૂલ માંથી તો એને મૂકવો જોઈએ સારું પરચેસ કર ય રમતો હોય એ બહુ શોખ હોય તો મૂકવો જોઈએ એમને અને એના કાર્ય પછી એના જે ગૃહકાર્ય જે કામકા પછી જે પતિજાયનું ઘરનું એ પછી એના વર્ક હોમ થઈ જાય પછી, સ્કૂલમાંથી મૂક એ એ વસ્તુ અલગ છે, બાકી ઘેર તમે એનું ગૃહ કાર્ય કર્યા પછી એને રમડ વ કે એમાં ઇન્ટરેસ્ટ રાખો તો સારૂ મને ગમતું જ હોય તો.
એટલે ક્રિકેટમાં ક્રિકેટમાં કઈ રીતનું હોય છે? ટાઈઇમિંગ એવું
ન એ તો હવે એ લોકો ના આમ તો સવારથી જ હોય ને. સવારથી જ ટાઈમ હોય સવારથી જવું પડે લોકોને એને અમુક ટાઈમે એ બોલાવે એ લોકો અને પ્રેક્ટિસ બેેક્ટિસ કરવું હોય તો એ ટાઈમે એ બોલાવે એ લોકોને. એને ક્રિકેટ નો જ બહુ શોખ બ નાનપણમાં તો બહુ ના હો પણ જ્યાં મોટો થાય ને પણ ચૌદ પંદર વર્ષ તાર પછી એને બોલાવે. ગ્ર પરચેસ કર કોલેજમાંથી, કે ગમે તેથી એને બોલાવે.
બરાબર તમારા વાતો પરથી લાગે છે, કે તમને ક્રિકેટ નો બહ શોખ.
શોખ તો ગણો છે આજે પંચાવન વર્ષ થ મને. હા હા.
તમે મેચ જોતા હશો?
અમુક અમુક મેચો કારણ કે શું મેચોમાં બહુ એવું નને લે જોઈએ ખરા મેચ ઇન્ટરેસ્ટ તો ઘણો જ છે ક્રિકેટનો.
હમ.
ઇન્ટરેસ્ટ તો ઘણો છે એમ.
હ તો તમને કયો ક્રિકેટર વધારે પસંદ?
હા ઇન્ડિયન ક્રિકે આખી ટીમ ઈન્ડિયાની આખ ક્રિકેટ ટીમ કો એવું નહી કો બાકી નહીં બધા જ આપ અ ઉપનગમ એ અ ટી.
તો તમે કઈ કઈ મેચ જોઈ છે?
હ ટેસ્ટ મેચ જોઈ છે પહેલાની વનડે જોઈ છે. આઈ પી એલ જોઈ છે બધી જોઈ છે.
બરાબર.
અને બોરાબ બેરા.
તો પછી બીજું તમને ક્યો શોખ?
મને પિક્ચરનો શોખ પિક્ચરનો અમિતાભ બચ્ચનના પિકચર. ચ્રણનો બહુ શોખ મને.
હ હ બચ્ચંચ કહ.
હા બોલો બોલો બેેડ.
બચ્ચનસર તો બહુ ફેમસ
અરે બઉ બહ બઉુ મોટી હસ્તી એટલે આખા ઇન્ડસ્ટ્રીમાં કેવા જઈએ ને તો અત્યારે સારમ સારું એમ.
હા બધા ના બાપ બસ.
બધા નાતતો છે એવાતો જૂના છે હજી અત્યંર ટૂંકમાં એ કહેવાય કે બધાને બાપ્યા. હજી તો હસ્તી છે આ બધી જૂનીહ.
તો ને યેટર પિક્ચર જોવા.
બહ ઓછું કરી દીધું હ નહી જતું કારણ કે હવે બઉ. ઉંમર લાગને થ કેટ ઘેર આવે તો જોઈએ બાકી હવે પેલા જેમ નઈ જવાતું. જઈએ ખરા આ શોખ ખરો કે જે પિક્ચર જોવા જેવું છે આજતો જઈએ આપડે. હમ.
બરાબર.
બોલો હ.
શું તો તમે મેરડ છો?
હા મેરડ છે મારે બે બેબી છે.
હા તો તમે તમારે વાઈફ ને લઈને જતા હશો ને ફિલ્મ જોવા વાઈફ
હા વાઇફ ના ના વાાઈફ હા હા હા વાઇફને બતાવાનું કેમ નય.
હા. તો તમારા વાઈફ પણ એટલા શોખીન છે ક્રિકેટના અને ફિલ્મના.
હા જી વાઈફને થોડા ઘણા મારા જેટલા નહીં પણ થોડા ઘણા ઘણા શોખીન તો છે જ એ કે. ફિલ્મ ના શોખીનતો ખરાજ એ હા હમમ. બોલો બીજુ મેડમ.
ત્યાંનું વેધર કેવું છે તમારે?
હા ત્યાં તો વર્ષ વરસાદનું વાતાવરણ છે પડેના પડે છોટા પડે. છે તો વરસાદનું વાતાવરણ જ.
બરાબર અમારે તો અહિયાં આજે તાપ છે, વાતાવરણ ચોખ્ખું છે.
હમમ બરાબર બરાબર.
ચા, નાસ્તો કરી લીધો?
હમમ અવડેજ ચા પીધી નાસ્તો નાસ્તો તો હજી વાર છે છ વાગ્યા પછી નાસ્તો કરવાનો.
બરાબર.
આજે ભોજન
બરાબર બરાબર.
હમમ.
તો કેવું ચાલે છે તમારે નોકરીમાં સારું ને.
જોબમાં સારું છે સન્ડેમાં રજા હોય અને અમુક રજા મૂકીવી હોય તો પછી મારે કેહેવું પડે કે ભાઈ આ ટાઈમેમાં રજા મૂકવી છે. ને બીજે દાડે ના જઈએ તો પછી હાભરવુ પડે સાહેબ નું
હા એ તો હવે જોબમાં રજા પાડીએ તો સર તો બોલે જ ને આગળથી
બરાબર પ્રાઇવેટ છે પણ સારું છે.
બરાબર.
હમમ.
તો તમે જોબ પર કેવી રીતના જાવ છો બાઈક
હું ના ના ના ના ના હું ગાડીમાં જવું ટ્રેનમાં બાય ટ્રેન. નડિયાદ થી અમદાવાદ હમમ.
ઓકે ઓકે તો તમારું ભણતર વિશે શું કેવું છે? કે બાળકોને આગળ વધારે ભણાવવા જોઈએ કે ના ભણાવવા જોઈએ.
ના ના બાળકોને તો ભણવવા જ જોઈએ ને આગળ જેટલું આગળ ભણે એટલું સારું છે. આપણા માટે સારું છે એમના માટે તો ઠીક પણ આપણા માટે સારું છે ને એમના માટે બી સારું છે. આપણા માટે ગર્વ થાય ચલો ભાઈ આપણા છોકરાઓ મોટા થઈને આગળ થઈને વધ્યા છે અમારા કરતાં પણ આગળ વધ્યા છે એમ આગળ જતા છે.
ઓકે. તો તમે તમારા બાળ તમે કીધું કે મારી બે દીકરીઓ છે તો તમારી દીકરીઓ પણ તી જ હશે ને
હા એ ભણે છે એક એ બી એ એક બીએસ સી છે ને બી બી એ છે બે છે. એકે પાસ કરી લીધું મોટી ડોટરે હા. હા બિઝનેસ છે હમમ જય શ્રી કષણ હા.
એ બી બી એ ભણે એટલે
એટલે મને બઉ એલે એ બધલું ખબર ના ગમે એટલે બધું આપણને ના ફાવે. એ જોઈન પહેલાં એમનું ભણેેલું આપણું ભણેલું કેટલું આભ જમીનનો ફરક. પણ અતારનું ભણતર અને પહેલાનું ભણતર.
મોટી દોટરે બી સી એ કર્યું છે તો એમાં તમને એમાં કંઈ સુું કરવાનું આવે બી સ બી સી એ ફિલ્ડ એટલે કઈ ફિલ્ડ?
બિઝનેસ નું જ આવે ને, એ મને એને પેલું શું કે આપડે ગ્રાફિક્સ ને એનું કંઈ એ આવે છ એ કોમ્પ્યુટર ઉપર હમ્મ બસ હા. હમ્મ-હમ્મ. હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ.
બરાબ
અને એને મેદીનો બહુ શોખ છે મોટીને.
એવું છે એમ. ઓહ તો-તો મૂકવા જતા હશે મેદી
હા જાય છે ને.
ઓર્ડરમાં.
હમ્મ.
એટલે મેદી જ મૂકે છે કે પાર્લર નુંય કરે છે?
ના પાર્લર નહીં, ખાલી મેદી એકલી.
ઓકે. કંઈ-કંઈ જાતની મેદી મૂકે છે?
એને જે પ્રમા તમે જે કહો એ પ્રમાણે કહે તો એને બધી ફાવે છે આમ તઈન જાતની મૂકે છે. તમે જે કહો એ પ્રમાણે. હાથ ઉપર મૂકે આખા હાથ ઉપર મૂકે ને આવી, દુલ્હન મેદી કેને એ.
બ્રાઈડ બ્રાઈડલ, દુલ્હન જે કહો, હા.
બરાબર. હમ્મ. એટલે ફો ફોટામાં તમે જેવી બતાવો
હા બસ, હા એવી. એવી મૂકી આપે એને ફાવે કે ના ભાઈ મને હવે ફાવે છે આ મેદી, તો હું તમને મૂકી આપીશ. એ નવ ટકા તને ફાવે છે એટલે કંઈ દે કે ના ભઈ ફાવશે મને. અને એ તે પ્રમાણે ટાઈમિંગ લે કે ભઈ આ ટાઈમિંગ ફાવશે તમને? એને એના પ્રમાણે ટાઈમિંગ લેવું પડે ને પછી પેલું ભણવાનું ને એ હોય ને એટલે પછી
બરાબર.
હમ્મ. બોલો મેડમ બીજું. ના હું નહીં વાપરતો, હું નથી વાપરતો.
એવું છે એમ.
હા, હા.
હા. તો તમને આ ત્યારે ભણતર વિશે કોઈ જ બોલવાનું કહે તો તમે શું કહી શકો?
હું તો મારા જેટલું નોલેજ આપવું હોય એ મને જે નોલેજ હોય એ પ્રમાણે હું એટલું કઉ, બાકી આગળનું મને હવે કાગળની કંઈ હોય કે આટલાનું ભણતર કયું છે કયું છે, કંઈ બેઝ ઉપર છે એ આપણને બહું ખ્યાલ ના આવે. ભણાયા ખરા. ભણતર ને કે ભઈ ના આ પ્રમાણેનું આ આવડે. આ કરવાનું છે એમાં આપણને ક્યાંય કે આ પ્રમાણે નું આ કરવાનું, પપ્પા આવું આવે. એવું બધું ક્યે ખરા આપણને.
એટલે પહેલાનું ભણતર અને અત પહેલાનું ભણતર અને અત્યારના ભણતરમાં શું તફાવત છે એ તમને આઈડિયા ખરો?
ઘણો વ ઘણો તફાવત છે બેન અતારના ભણતરમોને આપણા ભણતરમો તો, અમારા જમાનામાં અત્યાર બહુ ઘણો ફરક પડી ગયા. અતાર નોલેજ તમામાં અત્યારે ટેકનિકલી બહુ વધી ગયું છે. ટેકનિકલ બેઝિક પર, કોમ્પ્યુટર ને ટેકનિકલને એવું બધાગ અત્યારે એક હાથ ઉપર કામ એક કા ઉપર દસ, કોમ્પ્યુટર પર દસ કોમ થઈ જશે એવું થયું છે.
કોમ્પ્યુટર નો જમાનો થઇ ગયો એમ તમારા કેવાય પ્રમાણે, કોમ્પ્યુટર ભાઇ,
કોમ્પ્યુટર હાથે થી હાથીન, ચોપડા થી લખવાનું બરાબર, બધું બધું મળી જાય ત બધો ડેટા મળી જાય કોમ્પ્યુટરમાં તમને, એકાઉન્ટથી મળીને જે યુઝ બિઝનેસનું જો બધું તમને મળી જાય ડેટ બધો ડેટા મળી જાય કોમ્પ્યુટર ઉપર,
બરાબર તો શું તમને કોમ્પ્યુટર આવડે છે.
ના મેં હું શીખ્યો નહી અત્યારે જોબ ઉપર છે ને હું શીખ્યો ન શીખું તું કોશિશ કરેલી, પણ હવે નથી શીખ્યો હું, બાર દસ પાંચ દસ પછી સીધો આર, ટેકનિકલમાં જ આવી ગયો છે હું ટેકનિકલ લાઈનમાં જ આવી ગય અમે છોડી દીધું છું ટેકનિકલમાં, એમાંય મેં છોડી દીધું પછી, પછી નોકરી ઉપર આવી ગયું, હા હા મે ચાર જર્ની માં ન સર્વિસ કરી ને,
બરાબર,
હમ એકાઉન્ટમાં ગયા છે સિક્યુરિટીમાં જઈ આવ્યો છું. પછી સ્ટોર ના રૂમો જે સ્ટોર રૂમમાં ખરીલી છે સ્ટોર ઇન્ચાર્જ નુ. ત્રણ ચાર જગ્યાએ મૈં સર્વિસ કરેલી છે, એટલે અનુભવ છે થોડો થોડો અનુભવ ખરો મને.
હા એટલે થોડું ગણત તો આવડે ને કોમ્પ્યુટર.
બેસીક આમ તો મને ફાવે જ નહી બેન એવું છે. કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઉપર બેઠાત નહી. જોઈએ આમ ખબર પડે કે આમ આમ આમ કરવાનું આમ ક બેઠા નથી આપણે એ કોઈ દિવસ. કોમપ્યટર ઉપર,
ઓકે સારું તો ચલો પછી આપડે હું કોલ કરું તમને,
ઓકે, જય મહારાજ. ઓકે, થેન્કયુ થેન્ક યુ હ જય મહારાજ.